હેલો. હલો.
મજામાં?
હાલો. હલો.
આયો અ
હવે આયો અવાજ.
મજામાં.
હા કેમ છો તમે.
બસ મજામાં આ થોડો નેટવર્ક નો. ન નેટવર્ક ન થોડો ઈસ્યુ છે એટલે.
હા અવાજ જ નતો આવતો.
હા હવે તો આવ્યો ને.
હા હા હવે આવે છે.
હમ.
મને થય લને આજે ફોન કરો શું કરે છે.
સારું કર્યું ને એવાને વાત તો થાય આપડી.
હા એજ ને.
હમ બોલો બોલો.
હા જોને અત્યારે ટાઈમ કેવો ચાલે છે વરસાદ નથી આવતો તો શાકભાજી એને બધું કેલું. ું મોંઘું થઈ ગયું છે.
હા એ તો છે.
એલે હવે તો કોઈ વસ્તુ બાકી રહી નથી બધી જ વસ્તુમાં મોંઘી મોંઘું થઈ ગયું છે એમ.
એ તો સાચું કીધું. વરસાદ ને લીધેભી. વિધ જ રહી છે મોંઘવારી તો.
હ હા આવા દિવસે દિવસે વધે જ છે ઓછી થવા નામ જ લેતું નથી.
હા.
અને આ એક કેવું છે મોંઘવારી જે છે ને એક વ્યક્તિ જ્ઞાતિ કે ધર્મો ની વસ્તુ ન આખા દેશની કરોડો મધ્યમ વર્ગની કે ગરીબ પરિવારોની સ સૌથી મોટો પ્રશ્ન છે.
હા એ તો એકદમ સાચું કીધું તમે.
મોંઘવારી સામાન્ય માણસની કમરતોડ સમસ્યા છે. કે ગમે તેટલું કમાતું હોય તો પણ. ઘરમાં કશું વધે નઈ.
એ જ ને. અને મોસ્ટલી તો બધા મિડલ ક્લાસને બિલો પોવર્ટી લાાઈન વાળા જ છે. તો એમણે તો વધારે અસર કરે આવી મોંઘવારી તો
હા.
તમારું શું કેવું છે આમાં?
એજ કે આ અત્યારે તો આવક કરતા જાવક વધી ગઈ છે. જો ઘરમાં એક જ વ્યક્તિ કમાતું હોય તો પૂરું ના પડે બધાએ કમાવું જ પડે હવે એવું થઈ ગયું છે.
હા એ તો છેજ.
ખિસ્સું ખાલીને બજાર મોઘી એવું છે.
હમ.
સામાન્ય માણસની જિંદગી.
હા. અને અત્યારે કામ બી એવા હોય છે કે અમુક વસ્તુઓ વગેરે ચાલે જ નહીં અને પછી એજ વસ્તુઓ મંગી. થઈ ગઈ છે.
હા. જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે એ જ મોંઘી થઇ ગઈ છે રોટી કપડા અને મકાન.
હમ
ચમીન પણ એટલી મોંઘી છે ખાવાની વસ્તુ પણ એટલી મોંઘી છે કપડાં પણ એટલા મોંઘા છે. એટલે અત્યારે બધા બધી વસ્તુમાં ધંધો શોધી લીધો છે એટલે બધું મોંઘુ થઇ જાય છે.
એ જ ને. આ સાદી શાકભાજી એવી મ-મોંઘી પછી ખબર અમુક લોકો ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય. કેમિકલ વગરની. એ તો આનાથી બી વધારે મોંઘું!
એ તો છે જ.
હમ્મ. અને વીજળીના બિલ તો હવે કેટલા બધા આવે છે ઘરમાં આપડે.
હા, બોવ જ.
અને ડિજિટલ યુગ છે એટલે ફોનમાં તો શું કેવાય આ નેટ કરાવવું પડે, રિચાર્જ કરાવવું પડે.
એજ ને પણ લોકો જો ને જે લોકો પાસે પૈસો છે, લોકો પૈસા કમાવા માટે તો કેટલું બધું કરે રે છે. સામાન્ય માણસને લૂટવાના ધંધા કરે છે.
એજ ને. અને આવી મોંઘરીમાં આપણે કઈ કરી બી નહી શકતા. શું કરી લેવાના આપડે?
એજ ને શું કરી લેવાના હતા. કશું ના કરી શકીએ.
હમ્મ.
અ તે દિવસે ન દિવસે રૂપિયો રૂપિયાની કિંમત એટલી ઘટતી જાય છે ને. અન વસ્તુના ભાવ તો એ છે કે આસમાન છુએ આસમાને અડી જાય છે રોકેટની ગતિની જેમ.
હા એજ ને. હમણાં હમણાં જ પેટ્રોલના ભાવ વધ્યા, દૂધની થેલીના બી ભાવ વધે છે બોલો!
એજ ને.
તો આપડા જેવા માણસો જાય ક્યાં?
સવારની ચાથી લઈને રાતના ડિનર સુધીની કેટલી બધી મોંઘવારી આપણેે ગણવા જઈએ તો દૂધ, ચા, ખાંડ એ બધામાં વપરાય જાય. પછી ખાવા બનાવા વસ્તુમાં તેલના ભાવ પણ કેટલા વધી ગ્યા છે.
હા એજ ને.
તેલ, શાકભાજી પછી બળતણ તમે કેધું પેટ્રોલ ડીઝલના ભાવ ગેસનો ભાવ અત્યાર તો ગેસનો ભાવ પાંચ પાંચ હજાર રૂપિયા થઈ ગયો છે.
હા, વચ્ચે તો કેટલું બધું વધી ગ્યો તો.
એજ ને.
હમ્મ, પછી તો આપડે ભણવાના ચોપડાને એ બધું બી અત્યારે તો મોંઘું થઈ ગયું.
હા, એ પણ છે.
ચોપડાને કાગળ જેમાંથી બને છે એ ઝાડવા ઓછા થઈ ગ્યા. એ ઓછા થઇ ગ્યા એટલે એમને મટીરિયલ ન મળે તો એટલે મોંઘવારી વધી ગઈ. એ એનામા ભી
શિક્ષણમાં તમે જેમ કો છો તેમ ખાનગી શાળાઓની ફી પણ વધારે હોય એમાં પાછું બુક્સ, યુનિફોર્મ આવા જવાનું ભાડું
હમ્મ. હમ બોવ જ. ટ્યુશનનું અલગ પાછું. હા. એ આખી સિસ્ટમ જ એવી બની ગઈ છે ને કે બધી જગ્યાએ મોંઘવારી નડે. હા બોલો શું કેહતા તા?
એમ તમે કીધું એમ જ શિક્ષણ આપવું હોય તો મધ્યમ વર્ગ માટે ખાલી સ્વ સ્વપ્નું બન થઈ ગયું એમ.
હા, સારું શિક્ષણ આપવું હોય.
કારણ કે અત્યારે ફી ભર્યા વગર તો સારું શિક્ષણ મળતું નથી.
હા, નાજ મલે.
અને આ બધાની સૌથી વધારે અસર છે ને મધ્યમ વર્ગમાં જ થાય છે. સુડી વચ્ચે સોપારી થવાનો વારો આવે છે. કારણ કે ગરીબોને કદાચ સર કારી સહાય કે રાશન મળી જાય અને અમીરોને ભાવ વધવાથી તો કોઈ ફરક જ ના પડે કારણ કે એ લોકો તો એમના ખર્ચે પૂરા પાડી જ લે. મધ્યમ વર્ગના લોકો ક્યાં જાય? ના તો કોઈની સામે હાથ ફેલાવી શકે છે. ના તો પોતાનું દુઃખ કોઈને કહી શકે.
એજ ને. તમે કીધું એમ ઘરમાં એક માણસ કમાતો હોય ને તો એવું ચાલે જ નહીં બે ત્રણ જણા ને તો કમા વુ જ પડે.
હા આ. કોઈ જગ્યા બાકી નથી આરો કિયા આરોગ્ય પણ આપણની બેઝિક વસ્તુ છે એમાં પણ કેટલી બધી મોંઘવારી થઈ ગઈ છે. વાંધુ પડીએ તો નોર્મલ દવા લેવા જઈએ તો ચારસો પાંચસો રૂપિયા થઇ જાય છે. ખાલી હોસ્પિટલમાં ફાઇલ લેવાના પાંચસો તા થઈ ગયા છે બોલો. પાય જેમાં ખાલી કાગળ ખાય બીજી બધી વસ
હા અને હમણા જૂનું જૂનું કેસ પાસું પાછો કઢાવવા જઈ ને એના બી પૈસા લે છે એ લોકો.
હા.
દરખસ ફાયેલા બે ના અલગ નાની મોટી દવાઓ ના અલગ. ઇન્જેક્શન કે બોટલ ચઢાઈએ તો તો પતિજ ગયો.
એ હોસ્પિટલ નું પગથું ચડીે એટલે માણસ ને આખી જિંદગી ની બચત હોય ને એક ચાટકી જતી રહે. કમાતા કેટલી બધી વાર લાગે છે.
સાચી વાત છે.
પછી પાછો જે લોકો શું કહો છો તમે.
ના તમે બોલને.
એટલે એમ કે જે લોકા પોતાનું ઘર છોડીને બીજે કમાવા જતા હોય એ લોકા ને જરૂરિયાત ની વસ્તુ પોતાનું ઘર ભાડું હોય કે પછી શું કેવાય એ લાઈટ બિલ ચૂકવવાનું હોય બધું વધારેાના ખર્ચા વધી જાય. એ તો પાછું લોઢાના ચણા ચાવવા જેવું કામ થઈ ગયું. એ કે રેગ્યુલર ખર્ચો તો કાઢવો જ પડે અને એમાં વ વધારાનું ક પાડું ને એવું વધી જાય છે.
હા અને અત્યારે તો એક જે રૂમ ના બી બહુ બધું ભાડું હોય છે.
એજ ને.
માણસ બિચારે રહે કેમ ના.
તો મોંઘવારી એ વધી ગઈ છે ને.
એજ ને. તમે કીધું એમ એક કે જગ્યા બાકી નહી બધે બધે જ વધી ગઈ છે. સોના સોના ચાંદી ના ભાવ તો તમને ખબર છે ને આસમાને પહોંચી ગયા.
બહુ જ એનું તો નામ જ લેવા જેવું નથી.
એજને આપણી આપણા બસની વાત નહી હવે એ ખરીદવાની તો.
આજે માણસ ને મહિનો પૂરો કરવામાં ફાંફા પડી જાય છે કેટલોું સંઘર્ષ કરવો પડે.
હા એકદમ સાચું કધું એ તો.
એક મહિનાની કમાણી પંદર દિવસમાં પૂરી થઈ જાય. પછી પાછળ ના પંદર દિવસ કરવાાવ માટે બીજેથી પૈસા શોધે. એટલે દેવામાં જતું રે. એ ભવિષ્ય માટેની બચત નું તો કોઈ સવાલ જ આવતો નથી કે ના પૈ ક કશું પણ ભેગું કરી શકી એમ.
એજ ને અને આ. સરકારી નોકરી વાળાનો તો પગાર પાકો હોય દર મહિને મળી જાય. પણ જે સરકારી ના હોય પ્રાાઈવેટ ક્યાંક જોબ કરતા હોય એમનું શું થતું હશે.
જોબ બી નહી બીજે કઈ કઈ કામ કરતા હશે તો. એ બધાનું તો નક્કી જ નહી
હમ્મ. નાના પણ ગર. બધા કારણો કે ફેક્ટર્સ ઇફેક્ટ કરતા હોય જેમ કે આ તેલ ને એ બધું ભાવ વધે. યુનાઈટેડ ને કટોકટી ના કારણે વધ્યો. કે કાચોમાં લાવતો તો એ શું ક્રુડ ઓઈલ બંધ થઈ, ગણુ ઓછું થઈ ગયું મતલબ પછી જરૂરિયાત કરતા માંગ વધી જાય. અહીંયા લોકો વધારે હોય એટલે બધું જરૂર વધારે હોય એટલે માંગ વધી જાય, એટલે એની સાથે સાથે શું. વસ્તુઓ છે, પણ એટલે એમાં પણ ખર્ચો વધી જાય. એના પર ભાવ વધી જાય પછી લોકો કાળા બજારી કરતા હોય.
હા એ તો એ બી એક પ્રોબ્લેમ છે.
પછી કુદરતી તી આફત આવે. ફોર એક્ઝામ્પલ કે અતિવૃષ્ટિ આવે દુકાળ આવે. એના કારણે પાક નિષ્ફળ જાય શાકભાજીને બધું મોંઘુ થઈ જાય. તો માણસ ખાઈશું.
એજ ને. બહુ બહુ પ્રોબ્લેમ છે.
એટલે આનો ઉકેલ હવે ખાલી સરકારને. આપણે પોતાની પણ જવાબદારી હોવી જોઈએ, સરકારની બંને ભેગા થઈને. આનો કંઈક નિર્ણય કરવો જોઈએ. શાળાબજારી ઓછી કરે પેટ્રોલિયમ પેદાશો નું નિયંત્રણ રાખે.
સ્વદેશી અપનાવે.
સ્વદેશી અપનાવે. પછી આપડે પોતાનું બજેટ બનાવવું જોઈએ, મોજ- શોખ ઓછા કરી દેવા જોઈએ, જરૂરિયાત વગર વસ્તુઓ ખરીદવી નાં જોઈએ. આપે જરૂરિયાત વગરની વસ્તુ ખરીદીએે એટલે ખર્ચા વધી જાય.
સાચી વાત અને આ પ્રોબ્લેમ એવી છે, કે એકદમ થી ના સરખાં કેતી જાય ટાઈમ લાગે અને બધાને એમાં મહેનત કરવી જોઈએ. બધામાં થાય ને હા તો જ થાય.
હા એતો છે, જ
હું હું
મોંઘવારી સુધી નું એક ઝેર કેવાય. જે છે ને મધ્યમ વર્ગને અંદરથી કોરી નાખે.
હા એ તો એકદમ સાચું કીધું,
એટલે આપડે શું હવે પોતે બી ધ્યાન રાખવું, જોઈએ અને સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ.
હા રાખવું જ પડશે.
સારું સારું ચલો આપડે તો આવી વાતો ચાલતી રહેશે.
હું હા મોડું થઇ ગયું છે, હવે તો હા. તમે ધ્યાન રાખજો આવજો. હા વાઈટ.
હા બાય મૂકું.